હલો
હલો
હા કેમ છો
મજા મે છે તમે કેમ છો
હા બસ હું પણ મજા મા છુ આજે મને તારી સાથે ફશન આ વિષય પર દિસ્તા વાત કરવાની
હા
હા ફશન જ સંદર્ભ પેરવાનું નામ નથી પણ એ વ્યક્તિ ની પસંદ જીવનશૈલી સંસ્કાર આત્મવિશ્વાસ આા બદલથી થોડા એ વિચ
હા ફેશન કેવળ સુંદર કપડા પહેરવાનું નામ નથી પણ એ વ્યક્તિની પસંદ અને જીવનશૈલી આત્મવિશ્વાસ સા તે જોડાયેલી છે
હા એકદમ સાચી વાત ફેશન હા એકદમ સાચું તારાણ જરમાં ફેશન શું છે?
અ મારા માટે ફેશન એટલે સમય પ્રસંગ ઉમ્ર શરીર રચના અને પોતાના સ્વભાવ પ્રમાણે કપડા દાગીના હેરસ્ટ્ટાાઈલ ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિત્વને સાજેેશ રીતે પ્રસ્તુત કરવો
વાહ ખુબ સુંદર રીતે સંજ્યા ઘણા લોકોક ફેશનમાં છે કેવ માફા કપડા ફેરવા એવો
હા બિલકુલ નહી ફેશન માટે પૈસા જરૂરી હોય પણ એટલા જ મહત્વપૂર્ણ નથી સમજ પસંદ રંગની ઓળખ બોડી ટાઈપની સમજ અને કપ પડાંનો કરયે કેયર કરવાની રીત પણ ખૂબ મહત્ત્વની છે
સાચો કોઈ ડસ પણ જો યોગ્ય રીતે પહેરવામાં આવે મેજ એસેસરીસ હોય અને આત્મવિશ્વાસ હોય તો ખુબ સુંદર લાગે છે
હા અને કોઈ મોંગો ડ્રેસ હોય પણ ફિટિંગ સારું ના હોય પ્રસંગ પ્રમાણે ના હોય તો અથવા વ્યક્તિ સૂટ ના થ થતો હોય તો એને પ્રભાવ ઓછો થઈ જાય
એટલે આ આજે ફેશન એટલું મહત્વ કેમ બની ગયું છે
કારણ કે આજના યુગમાં પહેલી નજરમાં જે અસર પડે છે એમાં પોતાનો લુક અને ડ્રેસિંગ સ્ટાઈલ ખુબ ભાગ ભજવે છે માણસ કેવી રીતે પરે છે એથીને પર્ પર્સનાલિટી વિશે પહેલા પ્રભાવ બનતો હોય છે
હા જો કોઈ સ્વચ્છતા અને સુંદર રીતે પહેર્યો તો એને જોઈને સામની વાળાનો પણ પ્રભાવ સારો થાય છે
ફેશન આત્મવિશ્વાસ વધારે છે જો માણસને પોતાના કપડા લુક અને સ્ટાઈલ ગમતા હોય તો એ વધારે આત્મવિશ્વાસ સાથે લોકો નો સાથે આવે છે
હા ક્યારેક ડ્રેસ લહેતા પણ નનુશ થઈ જાય છે
હા બિલકુલ ફેશન મોડ પરપન અસર કરે છે સુંદર રંગ આરામદાયક કપડા યોગ્ય ટાઇલ આ બધા માણસને ફ્રેશ ફીલ કરવાવે છે
મને લાગે છે ફેશન વ્યવસાય સાથે
હા ફેશન ઇન્ડસ્ટ્રી આજે ખૂબ મોટી બની ગઈ છે કપડાં બુટી પ વટ ટેલરિંગ એમ્બ્રોયડરી જ્વેલરી મેકઅપ ફુટવેર બેગ્સ મોડેલિંગ ફશન ડિઝાઇન સ્ટાઇલિંગ આ બધા એના ભાગ છે
પારંપરિક અને આધુનિક ફશન તારા ફરક છે
હા તારા મતે પારંપરિક ફેશન અને આધુનિક ફેશનમાં શુ ફરક છેજે પારંપરિક ફેશન એટલે આપની સંસ્કૃતિ પરંપરા અને પ્રાતક્ષિક પોશાક સાથે જોડાયેલી ફેશન જેમ કે સાડી સલવાર સૂટ ઘાઘરા કુર્તી દુપટ્ટો પારંપરિક દાગિના ભિંદી બંગડી નથ પાાયજન ઈત્યાદ
હા આધુનિક ફેશનમાં જીન્સ શટ ટોપ ગાઉન વેસ્ટર્ન ડ્રેસ જમ્પ સૂટ કોટ સેટ હ શર્ટ્સ જેકેટ કપ ટોપ પ્લાઝો હશ
હા એકદમ પણ આજકાલ બનેનું કોમ્બિનેશન પણ ખૂબ ચલનમાં છે જેમકે ટ્રેડિશનલ કુર્તી સાથે મોર્ડર્ન પેન્ટ સાડી સાથે બેલ્ટ બ્લાઉઝમાં મોર્ડર્ન કટ ગાઉન સ્ટાલ અનારકલી જેકેટ સ્ટાાઈલ લિંગા આ બધું ફેશન કોલાય
હા આજે યુવતીઓ ટ્રેડને પણક અને મોડર્ન ડ્રેચ આપવું ખુબ પસંદ કરે છે
હા અને કારણ કે એમાં પરંપરા પણ જળવાય છે અને નવી સ્ટાઇલ પણ જોવા મળે છે
કપડાં પસંદ કરતા વખતે શું ધ્યાન રાખવું જોઈએ
પહેલી વાત તો કપડાં પ્રસંગ પ્રમાણે હોવો જોઈએ બીજી વાત તો આરામદાયક હોવું જોઈએ ત્રીજી વાત શરીર રચના અને ઉમ્ર પ્રમાણે શ થતો હોવી જોઈએ ચૌથી વાત રંગ અને ફેબ્રિક યોગ્ય હોવા જોઈએ
હા હા હ કસક્રમથી
અ જેમ કે લગ્ન ઉત્સવ પૂજા ઓફિસ કલેજ પાર્ટી રોજિંદા વાપર બધા માટે કપડાની સ્ટાાઈલ અલગ હોઈ શકે અ લગ્નમાં ભારે ડ્રેસ ચાલે પણ રોજ ઘર કામ માટે આરામદાયક અને એ સાદા કપડાં સારા
હા ઓફિસ માટેસ્કૃત અને સક ડ્રેસિંગ જરૂરી છે જે્યારે પાર્ટી એની માટે સ્ટઇલિંગ લુક રાખી શકાય.
હા અને રોજના વાપર માટે એવા કપડાં પહેરાવા જોઈએ જે સુંદર પણ લાગે અને કામ કરતાં આરામ પણ આવે.
હા આ તો સાચું કીધું રંગોની પસંદમાં ફેશન નો કેટલો ભાગ છે.
ખૂબ મોટો ભાગ છે રંગ વ્યક્તિત્વને ઉભારી આપે છે યોગ્ય રંગ ચહેરાને ફ્રેશ બતાવે છે સ્કીિન ટોનને સૂટ થાય છે અને હોવર ઓલ લુક આકર્ષક બનાવે છે
ક્યાં રંગ ક્યાં પ્રસંગ માટે સારા લાગે છે
આ તો વ્યક્તિ પર નિર્ભર છે પણ સામાન્ય રીતે લગ્ન ઉત્સવ માટે લ મેરોન હીરવો પિંક, રોયલ બ્લુ, મસ્ટર્ડ, પર્પલ, ગોલ્ડન. જેવા રંગ ખૂબ સુંદર લાગે ઓફિસ માટે મસ્ટર્ડ શેડ્સ બિંગ ગ્રે નેવી વ્હાઈટ લઇટ બ્લુ જેવા સુબેરો રંગ સારા લાગે.
હા અને ઉનાળામાં હલકા રંગ અને શિયાળામાં થોડા ગાડા રંગ પણ ખુબ સરસ લાગે છે.
એકદમ. મોસમ પ્રમાણે કપડાં અને રંગની પસંદ કરવી એ પણ ફેશન સેન્સ સે નો ભાગ છે.
ઘણી સ્ત્રીઓ પૂછે છે કે બોડી ટાઈપ કપડા કેવી રીતે પસંદ કરવા તું શું કહીશ.
મારા મતે આ ખૂબ મહત્ત્વની વાત છે. બધા ઉપર એક જ પ્રકારનો ડ્રેસ સમાન રીતે સૂટ નથી થતો. એટલે પોતાના શરીર ની સમજની કપડાં પસંદ કરવું જોઈએ.
થોડું ઉદાહરણ આપ ની.
જેમકે આ જો કોઈ હાઈટ ઉંચી હોય તો બહુ જાડા બોર્ડર વાળી સાડી ક્યારે આ હાઈટ હોતી હોજી બતાવી શકે વર્ટિકલ પેટર્ન હાઈટ લાંબી દેખાડે જો કોઈ સ્લીમ હોય તો લેડ અથવા સ્ટ્રક્ચર કપડા સારા લાગ ગે જો કોઈ હેલ્ધી બોડી ટાઈપ હોય તો કમ્ફર્ટેબલ ફિટિંગ યોગ્ય ફોલ અને બેલેન્સ વાળા ડિઝાઇન ખુબ સારા લાગે.
હા એટલે ગ્રીન ફેશન ફોલો કરવાની જગ્યા પોતાની છૂટાય જ એ સમજી જરૂરી છે.
બિલકુલ ફેશન એટલે કોપી કરવું નહીં પણ પોતાની સુંદર તા ને હાઇલાઇટ કરવું.
હા આ તો ખુબ જરૂર છે. હા કપડાં ને કપડ એટલે ફેબ્રિક એ પણ ફેશન ના મહત્વ નું છે ને.
હા ખૂબ કોટન સિલ્ક ફેશન અ જે ચિફોન ના ફે જીયો ગ્રેટેટ લાઈન કેફ ઓર્ગેનજા વલવેટ રાયન ડિનેમ બધા ફેબ્રિક્સનો ફોલ કમ્ફર્ટ અને લુક અલગ હોય છે.
કોટન મને તો રોજ ગરમી માંથી ખુબ આરામ લાગે છે.
હા કોટન ગરમી માટે ખૂબ સારું સિલ્ક અને બનારસી ફેસ્ટિવલ લુક માટે ખૂબ સુંદર જોલજોઈટા ને જીફોન ફોલી લુક આપે વેલવેટ શિયાળા આ અથવા રોયલ ફેસ્ટિવલ આઉટફિટ્સ માટે ખૂબ સુંદર લાગે.
હા તો છે જ એટલે પ્રસંગની મસંગ પ્રમાણે ફેબ્રિક પસંદ કરવું જ
હા એકદમ ફેશનમાં કમ્ફર્ટને ઇગ્નોર ન કરવું જોઈએ.
હા બહુ સારું. આ સાડી અને સ્ત્રી કેટલી ફેશન બ્લાઉઝની ભૂમિકા ખૂબ મોટી છે ને.
હા સાડી ભારતીય સ્ત્રીની શોભા છે અને બ્લાઉજ એનો મહત્વપૂર્ણ ભાગ છે આજ કલ બ્લાઉઝમાં કેટલા બધા ડિઝાઇન આવે છે આ પ્રિન્સ કટ કટોરી કટ બોટનિક કટ વી નેક કટ કોલર નેક હાઇનેક સિલ સીલ સિલવેસ પઈ પોોપ સિલ્વસ એલ્બો સિિલ્વસ બેક ડિઝાઇન લટકન દોરી મેરોર વર્ગ પોટલી બટન્સ બેલ્ટ બ્લાઉઝ ઘણું બધું
બાપ રે એટલા બધા ડિઝાઇન છે.
હા એકદમ સાડી સરળ હોય તો બ્લાઉઝ હેવી રાખ રાખી શકાય અને સાડી હેવી હોય તો બ્લાઉઝ બેલેન્સ રાખી શકાય. મેચિંગ કા કોન્ટ્રાક્ટ એમ્બ્રોયડરી પિમ્પિંગ પાઈપિંગ બધી નાની નાની વાતો લૂકને સુંદર બનાવે છે.
લગ્ન ઉત્સવ માટે બ્લાઉઝ ડિઝાઇન પસંદ કરવા ઘણો સમય જતો હોય છે
હા ના આમ જે કારણ કે હવે બ્લાઉઝ કેવલ સપોર્ટ ગારમેન્ટ્સ નહી રહ્યું પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે.
યુવાનો ક્રેજ ખુબ વધારે હોય છે ને ફેશનમાં
હા. કારણ કે એવાનો પોટની ઓળખ બનાવવા માગે છે કે લોકો નવા ટ્રેન્ડસ ટ્રાય કરવા ઈચ્છે કે સોશલ મીડિયા સેલિબ્રિટીઝ ફિલ્મ્સ ઇફ્લુએન્સર્સ આ બધા ઇન્સ્પિરેશન મળે છે.
હા આજકાલ ઇન્સ્ટાગ્રામ પ્રિન્ટસ યુટ્યુબ પણ નવા નવા લુક જોવા મળે છે.
હા પણ એવા સા સાવધ સાવધાની પણ જરૂરી છે કે બધા ટ્રેન્ડ આપણા માટે યોગ્ય હોવું એવું જરૂરી નથી.
સાચું ક્યારેક ટ્રેન્ડ એમાં માટે સારો લાગે પણ પ્રેક્ટિકલ ના હોય.
હા એટલે જે ફેશનમાં આધુનિકરણ કરવું જોઈએ પોતાની જરૂર કમફોર્ટમાં પર્સનાલિટી પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
હા તો સાચી વાત છે.
હા.
ચાલો પછી ફરી બીજા ટોપિક પર વાત કરીએ હા
હા.